બેન
બસ બહુ મજામાં છું. કેવી સરસ સા ન્જ ખીલી હું ચાલી ને ખુરશી ઉપર બેઠી, અને મને તમે યાદ આયવા.
આજે અમારા
પાડોશમાં એક બેન એના છો
કરાને એને એના છોકરાને મોબાઈલ પકડાઈવી
ધો. એમ તો મારે કેટલી બધી નોકરી કર એટલે કે હું હું તો મોબાઈલ પર શાંતિ થી હું કામ કરી નાખ કે આ બેન શું કરી રહ્યા છે. બીજા એના માટે બાળકના હાથમાં મોબાાઈલ પકડાવી દે, બાળક ના ભવિષ્યનું કે એમ ના નુકસાન નું કંઈ વિચાર નથી કર રી શકતા? ચચરાટ થઈ ગયો મનમાં. થયો. પછી બેન
એ બાળક માર થી રહેવાનું મારથી એમને કહેવાય ગયું કે તમને ખરાબ ન લાગે તો એક વાત કહું? તો કહે હા કહો ને.
કરી નાખ્યું ઈ કલાક તમારા બાળકને શું નુકસાન થયું એ તમને ખ્યાલ આવે છે. એટલુંક જ એવી બાળકે આમાં શું-શું
જોયું ઈ તો પાંચ વર્ષનો દીકરો હતો. અત્યારે તો પાંચ વર્ષના બાળકમાં કે કેટલા કુતુહલો ભરેલા હોય છે એને મોબાઈલ નીમાં ખુબ ખબર પડતી હોય છે. મારા દેરાણી નું દીકરા ની દીકરા નો દીકરો પણ આપણને કોઈ પણ પ્રશ્ન આપ એમ કેક લાવો ને
હું ખબર પડ અત્યારે કેટલા સ્માટ બાળકોથી શું દૂર રાખવું કે મા બાપ તરીકે આપણે વિચારવું પડે ને મેં તો તમે કેવી રીતે એના હાથમાં કલાક મોબાઈલ આપ આપી દીધો કયાક મોબાઈલ ના કરીણોને કેટલું
નુકસાનથી જોયું
મે નથી જોયું.
પ્રશની આ હોતું જવું જોઈતું એ એણે
જોયું તો કે બેન ત મારી વાત તો સા તો ભૂલ થઈ તમે કાર્તિક મારા બાળકને શું કરતી હો મારે સાસુ સસરા ભેગા હતા મારે બીજા નાના બાળકને એ મોટા સ્કૂલક ને પાસે રાખીને કામ કરો ને એની પડખે મૂકી દો હું એમ કહું છું. મુકી દે ચમચાની સાથે ચમદામાં વાટકી મૂકી દે તો એમાં એટલી બધી કડકડાટ મને સંગીત છે. દો લાગે હામી આમું જોતી જઉ. રમતો હોય એલે વાસણ નો ખડખડાટ પણ મને. વેગ ભોવાતો અને. અડધી કલાકમાં તો વાસણ બધા છૂટા પાડી રા રાખ્યા હોય મે મારી મમ્મીને. મદદ કરવી તું હું મારે બીજું કામ કરવા. કપ બીટાવ લતું એલા કપડાં ઉ તુ કોણ સંકેલી આપશે. તો એને મારી આટલી બધી જરૂર છે એટલે મેં ગોટાવાળી સ. તો કયો એને મોબાઈલ નો યાદ આવ્યો. તો એને મારતા પછી એ. અનેતા તોમે શ સુભ રાહુંલ ત્યારે સરસ રીતે. સંકેલી નાખ મુખ હાલ. વાહ બેન તમને કાલથી હું આ બધું જ.
હમ.
ધ્યાન રાખીશ મોબાઈલ નહીં આપું. શું કે છો તમારું
એકદમ બરાબર એકદમ બરાબર કર્યું બેન તમે ખરેખર આજ વસ્તુ મેં મારી ફ્રેન્ડ અહીંયા મારા જ ફ્લેટમાં રે છે. એને મેં થોડા દિવસ પેલા કીધી, હું એના ઘરે કામથી ગઈ હતી ને. તેનો છોકરો છઠ્ઠામાં ભણે છે. બેન એ છોકરો તો જ જમે જો એના હાથમાં મોબાઈલ આપવો. જો મોબાઈલ ન આપો, તો એ છોકરો જમે નહી, એને મોબાઈલ હોય. તો એ છોકરાને તમે શું ખવડાવી દીધું, એ એને ખબર ના પડે. એટલે મેં મારી ફ્રેન્ડને કીધું, મે તું કેમ તું આને આવી રીતે જમાડે છો? તો કે બેન એ પહેલેથી કે નાનપણથી એ મોબાઈલ જોવે ને. તો જ જમવાનું ફાવે છે નીતર નથી જમતો. મિત્ર તું એને નહી સુધાર બેન, તો કોણ સુધારશે. તને એવું છે કે તને એ તે જે રસોઈ બનાવી એ નથી ભાવતી. એ ખાઈ લે છે એટલે તું એને મોબાઈલ આપી દેસ બીજું. સાવ આંખ આગળ રાખે છે મોબાઈલ. તું જોતો ખરી એ ને આંખને કેટલું નુકસાન થાય છે. એના કિરણો આપણા શરીરમાં કેટલા જાય છે, તો આ બધા તું કેમ ધ્યાન નથી રાખતી. તો કે બેન મારે એને કલાક જમવા વખતે બે ટાઈમ જમવા વખતે મારે એને મોબાઈલ દેવો પડે. મ તારી જમતો જ નથી, મે ના બેન વાત તારી ખોટી પડે છે. એટલે બેન તમે કીધું ને એ બહુ વાત સાચી છે, કે અત્યારના મમ્મીઓને ખીટીઓમાં જવાનું. કે બહાર જવાનું કે કોઈ ફ્રેન્ડ સર્કલ સાથે રહેેવાનું. એ બધું થઈ ગયું છે ને બેન, અને પોતાનું છોકરું સાથે રાખવું પડે કોઈ હોય નહી તો. તો એ હેરાન ના કરે ને એટલે એને મોબાઈલ આપી દે છે, પછી વાક શું કાઢે બીજું જ આ જોુ ને મારો દીકરો તો આખો દિવસ કે દીકરી આખો દિવસ મોબાઈલ જોવે છે. સમજતી જ નથી અને ક્યાંથી સમજે. તમે જ પાયા માંથી એને જો મોબાઈલ આપવાનું શીખવાડ્યું હોય. તો પછી એ બિચારા ના ના કોબર બાળકો ન શું વાગ છે. મમ્મી હોય કે પપ્પા હોય હતી પપ્પા તે. આવીને જોજો તમે એક ઘરમાં અને હોટલમાં જાઓ. તમે હોટલમાં જશો ને, દરેક ટેબલ ઉપર નિરીક્ષણ કરજો. દરેક લોકો ઓર્ડર આપી, સૌ સૌ ના ફોનમાં હશે. કોઈ કોઈની સાથે વાત નહી કરતા. અત્યાર્યારે કોઈની પાસે ટોપિક નથી બે એના એ લોકોને તમે વોટ્સઅપમાં જોજો. બધા સાથે વોટ્સઅપમાં વાત કરતા હશે, કેમ તો વોટ્સઅપમાં ટોપિક છે પણ સામે જે બધા બેઠા છે ને ઘરના, એ લોકો સાથે શું વાત કરવી ને એના ટોપિક ન થર્યા, એટલે તમે કહ છો ને બે એ બહુ સાચી વાત છે. કે આ જે મોબાઈલ છે ને, એને તો બહુ જ પથારી ફેરવી છે. અત્યારના મોબાઈલ થી બાળકોને નુકસાન થાય છે. મમ્મીઓને પણ નુકસાન થાય છે એવું નથી કે, મોટાઓને નુકસાન ન થતું, અત્યારના તમે જોવઓ કેટલી બધી બધી બીમારીઓ વધી ગઈ છે. અને એનું કારણ શું, એક આજ તે, જ્ઞની ઉમરમાં આંખ વઈ જાય છે. કે આંખમાં નાની ઉંમર માં મોતિયા આવા માંડે છે, અમુક છોકરાઓ ની તો એટલી બધી લત લાગી ગય છે કે, ઊંઘમાં એમ કે કે કંઈક ને કંઈક બબડતા હોય જે એને વોટ્સઅપમાં કે પેલામાં ઇન્સ્ટામાં જોયું હોય એટલે આ તમે જે મને વાત કીધી ને બેન એ મને બહુ જ સાચી લાગી કે અત્યાર ના બાળકોને મોબાઈલથી દૂર રાખવા ખૂબ જ જરૂરી છે પણ અ તેની મમ્મીઓ તો સાત વરસ ના કે પાંચ વરસ ના છોકરા હોય ને એને ગિફ્ટ કરે કે તારા બર્ડે ની પ્રેઝન્ટ મોબાઈ એમ કરી અને બાળકને મોબાઈલમય કરી નાખે છે એટલે બાળકનો આમાં વાક નથી વાક માતા પિતા નો જ છે આપડા મમ્મીઓ તો છે ને આપડી સાથે સમય કરતા તમે કેમ કીધું કે હું મારા બાપા ને બાળ અ વાસણોમાં બેસાડી દીધો હું એ મારી મોટી બેબી ને એવું કરતી અને એને છે ને આપડે વાસણ ની ખાટલી હોય ને એમાં બેસવુ બહુ ગમતું તો હું રોટલી કરતી જાઉં એને ખાટલી માં બેસાડતી જાઉં પગેથી એને ગોળ ગોળ ફેરવતી જાઉ અથવા એને એમ કઉ કે ચલ હું રોટલી કરું છું ને બેટા લે આ પાટલી ને નાનું વેલક તોએ વણ એ ભલે ને બગાડે થોડુંક લોયુ એક લોયુ બગાડસે બે લોયું પણ એ આપડી સાથે રેશે તો ખરી જ્યારે અત્યારની મમ્મીઓને બધું કરવું જ નથી બેન એટલી આળસ આવી ગઈ છે અને બસ મોટા થઈ જાય એની મેળે એજ છે પોતાની હેલ્ક પોતાનું હરવું ફરવું પોતાના મોજ શોક એ જ વધી ગ્યું છે બાળક ઉપર ધ્યાન દેવું નથી અને એક સ્ટેટસ માની લીધું છે કે મારા દીકરા કે દીકરી આગળ એ મોબાઈલ છે આ એક સ્ટેટસ બનાવી દીધું છે પણ એના નુકસાનનો ન થી જોતા સાચી વાત કે નઈ બેન
સા અને મો મોબાઈલ તો તે કેટેગરી કેટલી બધી આ
કેટલી
આવે છે એ ફાઈવ આઈફોન સિક્સ અત્યારે તો આઈ તો આપ ક્યા થી તો દરેક બાળક ને આ આપડે પેલા એવું કે એવું કેતા તાણવાની પ ના જ્ઞાન આપવા માટે મા પાસે સ
એ જ્ઞાન આપવા માંરે
કમાય નથી ફોરીખુબ છે એટલે બે જણાને કમાવાનું થી વધારે
બઉ જ જરૂરી છે
બાળકને શિક્ષ આતો વિચાર કરવો જ જોઈએ ને તમે ભલે એના સારા નસા નો ખ્યાલ અ પો ઈ શકે આમાં તું આટલું આટલું ક
હ અ
કરીશું ને તો એમાંથી સારો જ
જો વાળી દેશો ને
ઉપયોગ કરશો એમાંથી તું શું કારણ કે સ્કૂલમાં જ ભણાવે છે આ કોરોનાથી ટેબ્લેટમાં ભણવાનું છું તો બાળકના આથવા મોબાઈલ-તોબાઈલમાં એ શું સારું કરીશ એ હટકું પડે. ફિસ્તી
ઓફિસ પછી આવે ચાલ બેટા આજે તે શું શું કર્યું મને કે. એજ હું છે.
શું શીખ મેં આ ગેમ શીખી તો
તો આજે મને એમ હતું તે કાક સારું આ ખોરાવાનીય
એ કે તને આ તો મને ન ગમે એ નારાજ કરી દીધી તો તો બીજા દિવસે ત આમાં હું શું શું જોવ.
હ.
આ તું મને તો એને પ્રોગ્રે એનો પ્રોગ્રામ બતાવી રાખો કે તારે બાયમાં આ વસ્તુ શીખી લે છે જોતી હોય કે મમ્મી ક્યારે ઓફિસ,
હમ,
ક્યાં જવાય વાય. જેમ બને મોબાઈલમાં કામ આવે એવી વસ્તુ,
તાવ આવે?
એમે ક્યો કામ નો પતી જાય તો તું અત્યારે મને કચરો હોય તો તો મારી દીકરીને તો બહુ જ એવું, હ ગમે હું આવું એના પેલા કચરો વાળી નાખે. પલસોફાના પટ-પટ્ટા સરસ ગોઠવી દેતો હોય કે જો મેં મમ્મી બાઈલને થાકી ગયો હતો મેં ક કલાક એની પાસે બહુ થાકી ગયો હતો એ કેતો તો બેન વાર એક બાજુ તું તારું કામ પતાવ તાઈ દેતો તને તો મમ્મી મેં આજે આવું હુ કર્યું અને વળગી પડતી ને ઈ વખતે. છે તો કે મન કે
મમ્મી મારે છે ના અને ડુંગળીને સરસ મેં ભજીયા બનાવી દીધા ને તો આ રીતે હોયને આ બાજુ સારી મોબાઈલમાં શું શું શી
ઠીક એ પણ હું એને શીખવાડું. બરોબર કર્યું ને બેન.
તે કર બરોબર. હા સાવ સાચી વાત છે બરાબર છે. આપણે આપણા સંતાન પાછળ જો સમય નહીં આપીએ બેન. તો પછી એ લોકો મોબાઈલ તરફ ફોડવાના જ છે ને. અને એટલું પણ શીખવાડો કે જો બહુ જ મોબાઈલ રીતે હોય. તો એના ગેર ફાયદા દોરે મા બાપે શીખવાડ પડે. અતના પપ્પાઓય જુવઓ, ઓફિસ થી આવી, અને થાકી ગયા છે એમ કેશે એમ કરીને કાટીને કામમાં બદલીને બેસી જશે. જ્યારે આપડે તો કેવું હતું, કે આપડા પપ્પા આવીને રાહ જોઈએ, કે પપ્પા તમે આવ્યા ને, ચલો હવે ફ્રેશ થઈ જવ, પછી આપણે ગેમ રમીએ હ પપ્પા. ભલે ને ઘરે બેસીને પણ આપણા પપ્પા કે આપણા મમ્મી આપણી સાથે ગેમ રમતા. આ બધું જો પેલાનું અત્યારના શિક્ષણ. જો તેમની પૈઢીને આપવામાં આવે ને બેન, તો દસ દરેક વ્યક્તિ આગળથી મોબાઈલ છૂટી જાય છૂટી જાય છૂટી જાય. એના બાપ એના માટે દરેક મા બાપે સતર્ક રહેવાની. ખૂબ જ જરૂર છે, અને તમે જે અમુક પક્ષ કીધા ને. એ તો હું આજ મારી ફ્રેન્ડ ને મળીશ ને, એટલે પાક્કું કેવાની.